હલો હા બોલ હા મજામાં છું તું કેમ છે
મે પણ મજામાં છું. મને છે ને અ મારે અને તારાતી તહેવારો વિશે પૂછવું હતું.
અચ્છા તો શું પૂછવું હતું.
હમ એટલે તહેવારો વિશેને જાણકારી જોઈતી હતી.
અચ્છા તો એટલે કેમ જોઈએ તને કઈ બોલવું છે કશે
હા કારણ કે મારે બધા સામે છે ને.. વિશે જાણકારી આપવાની છે.
અચ્છા તો કયા તહેવારોની જાણકારી આપવાની છે તને
બધા જ તહેવારોની જાણકારી આપવાની છે તો તું તો હું એમ.. બોલી શકું ને એ ટાઈપ.. ના
હા તો છે ને જોતું જયારે કોઈના સામે કઈ કેય ને તો સ્ટાર્ટિંગ એમ કરજે કે તહેવારો અ નમસ્કાર મિત્રો આજે હું તહેવારોનું મહત્વ વિશે થોડું બોલવા માંગુ છું એમ કરીને સ્ટાર્ટ કરજે. પછી છે ને તું એમ કેજે કે ભારત દેશમાં જે તહેવારો છે તે આપણા દેશમાં વિવિધ ધર્મો સંસ્કૃતિ અને પરંપરાના લોકો રહે છે તો અહીં વર્ષ દરમિયાન ઘણા તહેવારો ઉજવામાં આવે છે તહેવારો આપણા જીવનમાં આનંદ ઉત્સાહને એકતા લાવે છે. આવું પણ તું કહી શકે છે.
હા આ બધું તો બહુ જ સરસ છે કહેવા માટે
હા પછી જો પછી જો એમ કે જે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તરાયણ નવરાત્ર્રીદિવાળી હોળી જન્માષ્ટમી અને રક્ષાંધ જેવા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે
હા તું મને ઉત્તરાયણ વિશે હજી જાણકારી આપને
હા તો જો ઉત્તરાયણ વિશે તો એમ કે છે કે ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર છે પછી આ દિવસે લોકો પતંગ ચગાવે છે પછી તલ ગોરની મીઠાઈઓ ખાય છે આખો આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે એમ તો કહી શકે છે કે આ લોકો ખુ બધા આપણે મીઠાઈઓ ખાઈએ છીએ એમ
હા બહુજ સરસ અને ત નવરાત્રી વિશે બીજાર જાણકારી આપને
હા તો જો આપણેે છે નવરાત્રી વિશે આપણે એમ કહેવાનું કે જો નવરાત્રી સૌથી વધુ અમદાવાદ વડોદરા ત્યાં રમાય છે પછી નવરાત્રી એમાં એમ કહી શકીએ આપણે કે નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે પછી લોકો ગરબા દાંડિયા રમે છે ગુજરાત... ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એમ આપણે કહી શકીએ છએ હવે તો આપણી નવરાત્રી બહાર દેશમાં પણ બધા રમે છે.
હા એ તો છે અને તું મને દિવાળી વિશે બી જબ જાણકાર રા ને જેમ કે મેં બહુ સારી રીતે કહી શકું
હા તો દિવાળી છે તે પ્રકાશ નો તહેવાર છે આપણે એમ કહી શકીએ છીએ, પછી લોકો પોતાના ઘરો સાફ કરે છે દીવા પ્રગટાવે છે મીઠાઈઓ વહેંચે છે, દિવાળી અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યને જીતું પ્રતિક છે, આ બધું આપડણે કહી શકીએ. કે છે દિવાળી વિશે.
હા અને હોળી વિશે બી જાણકારી આપને જરાક.
હા તો જો હોળી છે તે રંગો નો તહેવાર છે, લોકો એકબીજાને રંગ લગાવીને ખુશીઓથી વહેંચે છે, ખુશીઓથી નાચે છે પછી તહેવારો ભાઈચારાને પ્રેમનો સંદેશો પણ આપે છે કારણ કે ત્યાં બધા લોકો એક સાથે રમે છે, બધી ડા છે તે પણ ભૂલી જાય છે, તેથી એને પ્રેમ ન સંદેશો આપે છે એમ કહેવાય છે.
હા, અને હોળી કયા એમ રાજ્યમાં વધુ પ્રસિદ્ધ છે?
હોળી તો બધા જ રાજ્યો પ્રસિદ્ધ છે પણ વૃંદાવન સાઈડ વધારે રમાય છે વૃંદાવન, યુપી સાઈડે તેમાં લઠમાર હોળી પણ હોય છે તેમાં લોકો, એકબીજાને લાઠી હોય છે તેનાથી મારે છે એમ.
અચ્છા, અને છે ને તારો ફેવરેટ તને કહ ક તહેવાર એમ વધારે ગમે?
મને તો એમ બધા જ ફેસ્ટિવલો તહેવારો ગમે છે, પણ મારું ફેવરેટ દિવાળી છે, હા અને તું છે ને જે તહેવારો વિશે બોલે છે ને તેમાં એમ પણ કહી શકી કે, જે તહેવારો છે ને તે માત્ર મનોરંજન માટે જ નથી તે આપણને પરિવારને સમાજ સાથે જોડે છે તહેવારો, દરમિયાન લોકો એકબીજાને શુભેચ્છાઓ આપે છે પછી લોકો ભેદભાવ છે, તે ભૂલીને સાથે ઉજવણી કરે છે, અને પ્રેમ તથા એકતા ન સંદેશો ફેલાવે છે પછી એમ પણ કહી શકે તું કે તહેવારો આપણા સાંસ્કૃતિક વારસાને જીવન રાખવામાં, મહત્વની ભૂમિકા ભજવે છે, જો મેં કઈ બોલું છે તો સારી રીતે બધાની સામે બોલી શકે છે.
હા તું હજુ બી કઈ કે ને કેમ કે ત બહુ જ સારા સારા, એમ વિચારો મને કીધી છે જે મે બધાને કહી શકું અને બહુ સારું બી લાગશે એમ કેવાતો. તો તું મને જક હજુ ડિટેલમાં કે ને.
હા તો જો તે એમ કહી શકી કે નવી પેઢી છે તે પોતાની પરંપરા અને સંસ્કૃતિ વિશે જાણતા જે નવી પેઢીઓ છેને તેને તેની સંસ્કૃતિ જાણવાની તક પણ મળે છે પછી અંતમાં એમ કહી શકે છે કે તહેવારો આપણા જીવનમાં ખુશીઓ પ્રેમ એકતા અને ઉત્સાહ લાવે છે, તેથી આપણે બધા તહેવારોને આનંદપૂર્વક અને સૌંદર્ય સાથે ઉજવવા જોઈએ.
અચ્છા હા, તને ખબર છે મારું ફેવરેટ ફેસ્ટિવલ કયું છે જે મને બહુ ગમે તે તહેવાર કયો છે?
ના નહી ખબર કોયું છે તારું ફેવરેટ?
મારે મને છેને નવડા મને છે નવરાત્રી નો ફેસ્ટિવલ બહુ જ ગમે તહેવાર.
અચ્છા તેમાં તને સારા સારા ઘાગરા ને કપડાં ચણચોડી પહેરવા મળે એટલા માટે?
હા. અને એમાં એટલે આખી રાત ત્રે ગરબા ગાવાના દાંડિયા રમવાના અને બહુ જ એમ ઉત્સાહ નો તહેવાર લાગે પેલા તો માતા રા માતાની આરતી ગાવાની બહુું બહુ જ એટલે બહુ જ મજા આવે એ ફેસ્ટિવલમાં તો મને એ માર ફેવરેટ ફેસ્ટિવલ છે.
અચ્છા હા એમાં તો માતા રાનીની તહેવારો એમે આરતી ગાય છેએ લોકો પછી અહ નાસ્તો પણ આપે છે ને નવરાત્રીમાં એમ બ્રેકમાં.
હા, એજ નાસ્તો પણ આપે અને બધા એમ મળીને ગરબા એ બધું ગાય એટલે મજા જ આવી જાય.
હા, અને આપણા ત્યાં તો એમ બધા ફેસ્ટિવલ પાછ કઈ ના કઈ મુખ્ય ઉદ્દેશ તો હોય જ છે પણ બધામાં એ જ ઉદ્દેશ હોય કે બધા સાથે રહીને ભેદભાવ ભોલીને બધા ફેસ્ટિવલ એક સાથે એન્જોય કરી શકે એટલે એક સાથે મનોરંજન કરી શકે.
હા, એજ એમ પણ આપણા દેશમાં તો કેટલા બધા તહેવારો ઉજવવામાં આવે અને બધા જ તહેવારો ઉજવવામાં આવે જેમ કે ઈદ પણ ઉજવવામાં આવે પછી ક્રિશ્ચયન લોકોનું ગુડ ફ્રાઈડે નાતાલ ક્રિસમસ પછી દિવાળી હોળી કેટલા બધા ફેસ્ટિવલ છે કેટલી મજાઓ આવે આપણને આપણા બધા ફેસ્ટિવલમાં.
અને મુખ્ય વાત એ છે કે આ બધા ફેસ્ટિવલ જે આપડે બધા ભૂલી જઈ છીએ આપણે કઈ જાતના લોકો છે કયા ધર્મના છે બધા સાથે મળીને હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી એકબીજાનો તહેવારો મનાવે છે.
એજ ને આ બધા તહેવારો આપડા દેશમાં કેટલું મહત્વ રાખતા હોય
હા, કેમકે એમાં બધા ભૂલી જાય છે કે એ લોકો શું છે અને એ લોકો પોતાના ધર્મ ભૂલી જાય છે બધા સાથે મળે છે જેમ કે હિન્દુઓ છે તેઓ અહ મુસ્લિમન તહેવારો મનાવે છે પછી મુસ્લિમ લોકો હિન્દુઓ તહેવારો પણ મનાવે છેમ ખ્રિસ્તી મુસ્લિમ એમ બધા બધા ધર્મના લોકો એક સાથે મળીને આ તહેવારો મનાવે છે.
હા, તો મને મહાશિવરાત્રી વિશે બી જરાક કઈ કે ને જેમ કે મેં એ ફેસ્ટ તહેવાર વિશે બી કઈ કહી શકું.
જો મહા મહાશિવરાત્રી છે ને તે ખાસ કરીને છોકરીઓમાં બહુ પ્રસિદ્ધ છે કારણ કે એમાં એમ શંકર ભગવાને એમ વરદાન આપ્યું હતું કે જે પણ મહાશિવરાત્રી કરશે ને એમને જે પણ ઈચ્છા હશે ને તે મહાશિવરાત્રીમાં મહાદેવ પૂરી કરશે એના માટે એ પાછળ છે બધું તો ત્યારથી બધા મહાશિવરાત્રીને વ્રત કરવા લાગ્યું છે. અને વ્રતનું મહત્વ તો એ છે કે વ્રત કરવાથી છે ને આપણા બોડીમાં વધારે ફરક પડે છે. તેનાથી તેથી વ્રત કરવાથી બે ફાયદા મળે છે તો ભગવાન તો પ્રસન્ન થાય છે ને આપડી બોડી પણ સારી રહે છે.
હા, તો મને ગણેશ ચતુર્થી વિશે બી જરા કઈ ક ને કે મને એ ફેસ્ટિવલ બી એમ તો બહુ જ ગમે. તને?
હા, મને પણ હમણાં આવવાની જ છે ગણેશ ચતુર્થી.
હા.
હા તો એમાં તો મસ્ત ગણેશ ચતુર્થી માં તો બધા હમડે તો પહેલા તો પંડાલ સજાવશે પછી ત્યાં જઈને લોકો ભગવાન માટે થાળ મૂકશે પછી બાપ્પા ને લઈને આવશે નાચીને ધૂમથી પછી વરસાદ પડશે એટલે મજા આવશે. હણા તો ગણ ચતુર્થીમાં
હા એજ અને આપણા ત્યાંનું એક ફેસ્ટિવલ તો ખૂબ જ એમ મહત્વ રાખતો હોય એ રક્ષાબંધનને આપણે કેવી રીતે ભૂલી ગયા.
હા રક્ષાબંધન પણ એક પછી એક તહેવારો બધા આવ્યા જ કરશે રક્ષાબંધન રક્ષાબંધનમાં તો ભાઈ બહેન નો તહેવાર છે રક્ષાબંધન પાછળ શું મહિમા હતી મે જરા ભૂલી ગઈ છું કે કેમ રક્ષાબંધન મનાવવામાં આવતું.
એ તો છે ને યમરાજની બેન બેન હતી ને યમ કોઈકરને યમ કરીને. તે એમના ભાઈને રાખ રાખડી બાંધવા માટે એની રક્ષા થઈ એટલા માટે આ ફેસ્ટિવલ હતું અને બીજી બધી બહુ બધી એ બી છે. કે કેવાય મહિમા પણ એ મને પણ એટલું યાદ નથી પણ છે. પણ એક ફેસ્ટિવલ એવું છે જેમાં કોઈ એમ જોતું નથી કે કઈ જાતિના લોકો છે કઈ જાતિના નથી બધા જ એકબીજાને ફું રાખડી બાંધે અને સ્કૂલોમાં તો આ તહેવાર બહુ જ સારી રીતે ઉજવવામાં આવે.
હા તારા તારા શાળામાં પણ ઉજવવામાં આવતો આ તહેવાર
હા મારી શાળામાં પણ તહેવાર ઉજવવામાં આવતો એ દિવસ અમે લોકો છે ને હાથથી રાખડી બનાવતા અને બધાને જેટલા બી બાર રહેતા ને અમારા ક્લાસમાં તે બધાને અમે પાંધ રાખડી અને એ લોકો ને પાસેથી અમને ચોપ ટ એવું બધું મળતું.
અચ્છા તો મેં શું કેવું કે છે ને આપણે છે ને આપણે આ રક્ષાબંધન દિવસે ઘરે મળીને આપણે પણ બધાને રાખડીઓ બાંધવા જઈએ હમણાં તો વાર છે પણ આવું વિચારીએ કઈ
હા એ જ આપણને બધાને રાખડી બાંધવા જવું જોઈએ જે આપણી રક્ષા કરે જેમ કે અ રિકષા વાળા ભાઈ લોકોને પછી ડિલિવરી વાળા બોય લોકોને અને જે આર્મી વાળાઓને બધાને એમ રાખડી બાંધવા જોઈએ તો એ લોકોને બી એમ સારું લાગે.
હા એ તો છે ખાસ કરીને જે આર્મી વાળા છે એ તો આપડી કેટલી રક્ષા કરે છે બોર્ડર પરે એ લોકો રાત દિવસ ઊંઘે પણ નહીં અને એટલી આપણા રક્ષા માટે હંમેશા તૈયાર રહે છે એ લોકો જમવાનું પણ જમતા નથી કોઈક વાર જો
એજ ને અને અને આ બધા ફેસ્ટિવલ ની વચ્ચે તો એક ફેસ્ટિવલ પણ ભૂલી ગેઈ
કોઈ ફેસ્ટિવલ હું ભૂલી ગઈ.
અઠમી
અચ્છા હા આજુ એક પછી એક સેસ્ટી અમે બધા આવ્યા જ કરશે હમણાં તો
એજ એમાં તો દહી હાંડી એ બધું કરવા માટે તો ખાસ કરીને એલું મહત્વ ધરાવે
હા દહી હાંડી માં તો મજા આવે બધા લટકી ને મટકી ફોડે છે પછી તેમાં દહી છાસ પછી વેફન ના પેકેટ લટકાવેલા હોય છે બહુ જ મજાવે.
એ જ ને અને ગોવિંદાઓની ટોળી આવીને પછી પેલી મટકી ફોડે. અને એક દિવસ પહેલા તો ઉપવાસ કરવામાં આવે રાત્રે ઘ કૃષ્ણ ભગવાન માટે એમ ઉજો જાગરણ કરીએ ભજનો ગાઈએ ગરબાઓ રમે કેટલું બધું કરવામાં આવે પછી રાત્રે પાળનું છુલાવીએ
હા હા હજી જાણકારી કઈ જોઈએ તને કે પછી આટલી બરાબર છે.
ના ના આટલું બરોબર છે. થેન્કયુ તું એ જે મને કીધું ને એ બધ ધુ મેં બહુ હરખતે યાદ રાખા અને કેવા.
હા હા સરખી રીતે યાદ રાખી લેજે કારણ કે આ બહુ અગત્યની જાણકારીઓ છે ને આ બધી આપણે તહેવારો વિશે તો ચાલ હા મેં મૂકું ફોન અને કઈ હોય તો ફોન કરજે એમ ચાલ બાય.
બાય.